હલો, એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ તમે કેમ છો?
ના શું આજે ભઈ અમારી યાદ આઈ ગઈ તમને?
હા, ઘણા દિવસ થી કોલ પર વાત ના થઈ હતી તો વિચાર્યું આજે ટાઈમ કાઢીને કોલ પર વાત કરવી છે. અને પછ સારા ટોપિક પર ચર્ચા કરીએે.
હા બોલો બોલો. ક્યાં છો અત્યારે? ખેતરે કે ઘરે?
ના ઘરે જ હતો. જસ્ટ ગૌશાળાથી આવ્યો. તો વિચાર્યું, આજે ગૌશાળા બાબતે જ આપડે વાત કરી લઈએ.
ચોક્કસ ચોક્કસ. મારે તો બહુ જ ગમે. મારો તો પ્રિય વિષય છે ગૌશાળા. બોલો બોલો.
ત તમે ગૌશાળા ક્યારે વિઝિટ મારી છે? તમે જાવ છો?
એકચુલ માં અમદાવાદનું ગામડું છે એક ત્યાંથી ત્યાં અમે મોટા થયેલા છીએ અમદાવાદ જિલ્લો તો બહુ જ મોટો ટુ છે અને ત્યાં અમે ગામડામાં જ નાનપણથી જ મોટા થયા છીએ અને મારા ફાધર હતા એકદમ આમ કેવાય ને અ કુદરતી પ્રકૃતિ પ્રેમી છે આયુર્વેદિક ડોક્ટર હતા અત્યારે તો દેવ થઈ ગયા છે પણ એમને પહેલેથી જ ગાયો વિશે અઢળક ગાયો માટે અઢળક પ્રેમ અઢળક પ્રેમ એમ અને એમને અમે મોટી થઈ હું ત્યારથી મને ખ્યાલ છે એમને ગૌશાળા બનવાનું સપનું હતું કે ગૌશાળા બનાવશે એ પોતે અને રેહશે ત્યાં પણ એક ભગવાન જો કે એક એ પહેલા જતા રહ્યા અને અમારે ત્રય દી જો અમે ત્રણ ભાઈ બેન છીએ તો અમે ન કી જ કર્યું તું પપ્પા માટે ગૌશાળા કરી દઈશું પણ એ પેલા એ
એટલે પછી અમને એવું અત્યારે હાલ ત્રણેય અમે નક્કી વિચારી રહ્યા છે કે કઈ નહી તો વધારે પાંચ ગાયો રાખી અને ક્યાંક તો એવું નાની જગ્યા ગોતી ને અમે નાની તો નાની પણ એવું ગૌશાળા ચાલુ કરીએ અને એમનું સ પનું પુરુ કરીએ એટલે ગૌશાળા તો મને બહુ જ મે ના આમેય અમે પેલેથી ગામડામાં જ મોટા થયેલા છીએ તો અમારા પડોશીના ત્યાં જ કંઈક ત્રણ ગાયો હતી ને બે ભેંસો હતી એટલે એ લોકો એ એમનો દોવાનું એમના છાણ વાસી દુ એ કરતા હોય ઈવન મારા મમ્મી એ બી અ છાણ વાસી દુ પોતે કરેલું જ છે એટલે એ બધું બઉ જ
ઘણું સારું કામ કરો છો તમે અને હવે પણ કરશો એ ઘણું સારું જ કરશો સેમ તમારા જ એવી જ કઈક કહાની પણ મારી છે મારા સગા મોટા પપ્પા આયુર્વેદિક ડોક્ટર જ છે એણે જ મને પ્રેરણા આપી ગૌશાળા જવું ગાય નું મત તો સમજવું અને ગાયથી થતા ફાયદાઓ જાણવા તેનો ઉપયોગ આપણા જ પોતાના જીવનમાં કરવો જ્યારથી ગૌશળા એ હું જતો થયો ગાયને ઓળખતો થયો ગાય માતા ને નમતો એટલા માટે જ ગાયને આપણેે આપણે ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન બી એટલા માટે જ આપવામાં આવ્યું છે કે ગાયના આખા શરીરમાં આખા ઉપરથી ધડ થી લઈને નીચેના પગ સુધી દરેક ભાગમાં એક દરેક ભગવાન નો વાસ છે ગાય ના માંથી જો મહત્વ સમજીયે તો ગાય નું દૂધ શરૂઆત નું વિયાય ત્યારે ગાય નું જે દૂધ છે એને સીધું ઉતારવા સીધું શરીરમાં અ ઉતરે તો આંખ ના નંબર સીધા સર સારા થઈ જાય છે આ પેલા હું પણ ના માનતો હતો મારા પોતાના નંબર છે હતા અને મને આ ખબર પડી ત્યારથી હું સીધું દૂધ ઉતારતો થઇ ગયો થોડું ઘણું ફીકું પણ આવે પણ એનાથી મારા અ એક નંબર આખો એક નંબર ઉતરી ગયો ધીમે ધીમે કરીને ત્યારથી મને ગાય માત નું મહત્વ સમજતો થયો પછી બીજું મહત્વ થઈ ગયું ગૌમૂત્ર ગૌમૂત્ર હું સવારે દરરોજ ના ચાર વાગે ગૌશાળા જાઉ ત્યારે સૌથી પેલા ગૌમૂત્ર પી ને ગાયની સેવા ની શરૂઆત કરતો અને ગૌમૂત્ર યાદશક્તિ સ્ટ્રોંગ થઈ મારી. ત્રીજુવું મહત્વ છે કે. આપડી ગાય માતા જયારે પણ એના બચ્ચાને જન્મ આપે છે. વાછરડા ને કે કઈ ભઈ કુદરતી રીતે જે પણ નીકડે ત્યારે જે કોથળીમાં લપેટાઈને બચ્ચું આવે છે, એ કોથળીમાં ચીકણો એક પદાર્થ રહે છે. એ પદાર્થ ને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને જળ કહેવાય છે. અને એ જે જળ છે એ જળમાં જો મનુષ્ય પોતાના પગ રગડી નાખે તો એના પગમાં છારા પડે છે એ ક્યારેય જિંદગીમાં બી છારા ના પડે. તેર કેટલા બી વરસ નો થાય. આવું મેં મારા મમ્મી પાસે અનુભવ કરાવ્યો એવા તો ઘણા એવા ફાયદા છે જે ગાય માતા માંથી ઉત્પન્ન થાય છે અને ગાયની સેવા કરીને જે અનેરો આનંદ શરીર ને મળે છે એવો આનંદ બીજે ક્યાંય નથી આવું મેં પોતે અનુભવ્યું છે. આવું ક્યારેય તમે અનુભવ્યું છે?
હા, મને પણ આવો અનુભવ થયો હતો. મને અમે મને યાદ છે અ સાતમા ધોરણ સુધી તો અમારે અમે ગામડે જ રહેલા કેમ નાનપણ થી જ પપ્પાની આયુર્વેદિક ની પ્રેક્ટિસ ત્યાં ગામડામાં જ હતી. એટલે આજુબાજુના ગામડામાં એ અ એમની પોતાની પ્રેક્ટિસ કરતા એટલે અમે નાનપણથી જ એમાં રહેલા તો પપ્પા એ આટલું મહત્વ સમજાવેલું ગાયનું એટલે અમને પોતાનેય ખબર એટલે અમારે તો બાજુમાં જ તો અમે રોજ રમવા જઈએ એમને વાલ કરીએ એમને આમ ભે ટી ને એમના ગળા પર વાલ કરીએ તો એમને પણ બઉ- બઉ ગમ મે અને જાણે આપણા મિત્ર થઈ ગયા હોય ને ગાય મિત્ર થઈ ગયો હોય ને એવી રીતની આપણી સાથે એમનું વર્તન હોય. કે ક્યારેય આમ- આમ આપણેે જો એને દોરે થી બાંધી ના હોય ને તો એ ખુલ્લી હોય ને તો એ અમારા ફળિયામાં આવી જાય ક્યારેક અને ખુબ જ મજા આવતી. અને એ તમે જે કીધું કે એમાં ઘણા દેવતાઓનો વાસ છે તેત્રીસ કરોડ નો. દેવતાઓનો. તો અમેરિકામાં તમને જો ખ્યાલ હોય તો અત્યારે હાલ પણ ગાયને અ એક કલાક અને ત્રીસ મિનિટ એવું છે ત્યાં એ લોકોનુ પ્રોગ્રામ. તો એમને હગ કરવાના એ લોકો પાંચ પાંચ ડોલર પચાસ ડોલર એવી રીતની પ્રાઇસ રાખે છે ત્યાં ગાય માતા હોય એક જગ્યાએ. અને આ લોકો જાય અને ત્યાં એમને ભેટવાનું ગાયને ટૂંકમાં. અને એના એ લોકો પૈસા આપે છે કેમ કે એ લોકોને હવે ખબર પડી છે ધીમે -ધીમે. કે ગાયને હગ કરવાથી તમારા મનને શાંતિ મળે છે તમારા રોગ વિકારો જે હોય છે. માનસિક વિકાર હોય છે શારીરિક વિકાસ વિકાર હોય. એ ઘણા એનાથી દૂર થતા હોય છે. અને તમે આજે ગૌમૂત્ર ની વાત કરી તો મને ના હું મારું જીવન હોસ્ટેલનું અગિયાર વર્ષનું જીવન છે ને એ હોસ્ટેલ માં પસાર થયું હતું. અ ભણવાની ભણવાના કારણે.
બરાબર.
તો ખા ખાવાના ખોરાકના થોડુંક ના મળે ને હોસ્ટેલમાં તો બધું. પૂરતો ખોરાક તો એના લીધે મને સફેદ દાગ થઈ ગયા હતા તો એ સફેદ દાગ ના કારણે પછી પપ્પા ને ખબર પડી એટલે પપ્પા એ મને ગૌમૂત્ર પીવાનું કીધું. અને મેં રોજ સવારમાં નૈણા કોઠે હું ગૌમૂત્ર પીતી અને તમે જે કીધું એવી રીતે જ બાજુમાં જ ગાય હતી એટલે અમારા માસી હતા એ મને રોજ. ગ્લાસ ભરી એટલે જે માત્રામાં પીવા ને એ પ્રમાણે એમાં પાણી નાખ ધિયાને ગૌમૂત્રનું સેવન કરજે. ટૂંકમાં થોડા વર્ષ એને વાર લાગ્યું પણ થોડા વર્ષોમાં ઘણા ઓછા થઈ ગયા મારા સફેદ દાગ
અને બીજું આપને ઉદાહરણ આપું તો મારા અ સગો ભાઈ છે એમના વાઈફ મારા ભાભી એમને દીકરો અ કઈક અ આઠેક વર્ષનો થયો પછી એમને અચાનક જ એક બ્રેઇન ટ્યુમર થયું તો ખબર પડી કે કેન્સર છે એમને અને બીજા સ્ટેજમાં એક કેન્સર હતું તો મારા પપ્પા એ ચારેક ગૌ અ મૂત્રની ઔ ષધિ ઓ બનાવી પપ્પા પેલે થી આયુર્વેદમાં બહુ જ્ઞાન ધરાવયુ તો ચાર અલગ અલગ અ એક જ ગૌમૂત્રમાંથી અલગ અલગ ઔષધિઓ બનાવી અ કેન્સર માટેની અને મારા ભાભી રોજ સવાર માં ઉઠીને આખુ એમનો ડબ્બો જ હતો દવાઓનો એ સ સા થે એલોપેથી દવાનું બધું જ પણ એ બધી જ દવાઓ એ લઈ લેતા સાથે અને એમનું કેન્સર ઘણું જ ઓછું થઈ ગયું અને ધીમે ધીમે ધીમે અત્યારે એ સ્ટેજ આ ગયું કે એકદમ મ ટ ટી ગયું કેન્સર એમ નું એટલે ગૌમૂત્રમાં એટલું પ્રભાવ છે ને કે તમને શારીરની હા બધી જ શક્તિઓ માં તમને શું કેવાય સ્ટ્રોંગ કરી આપે
હા આ વાત તો તમે સાચી કીધી આ મેં પણ ક્યાંક લેખ વાંચેલો હતો લગભગ સફારીમાં જ વાંચેલો હતો. કે અમેરિકામાં ગાયને હગ કરવા માટે રૂપિયા લેવામાં આવે છે. હક કરવાથી અમેરિકાની પબ્લિક પોતે કહે છે કે હક કરવા એમને સહાનુભૂતિ મલે છે. અમને એક સપોર્ટ મળી ગયો હોય દિલ ને આરામ મળે શાંતિ મળે એવું અમને ફીલ થાય છે. ઇવન ત્યાં ગાયના છાણા એક છાણા ની પણ ત્યાં કિંમત લેવામાં આવે છે જયારે આપણે અહિયાં છાણા ફ્રીમાં છે લોકોને જોઈએ એટલા લઈ જાવું એવું કેવામાં પણ આવે છે પણ લોકોને અત્યારે છાણાની કિંમત નથી. ત્યાં છાણાના પણ રૂપિયા લેવામાં આવે છે. છાણા પેલા અમે પણ એમ જ સમજતા કે વેસ્ટેજ છે કે સ્મેલ કરે આવું બધું પણ ત્યાં થી અમને બ શીખવામાં આવ્યું કે છાણા નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે કેવી રીતે થઈ શકે એ પછી આજે અમને છાણા ખૂટી રહ્યા છે. અને દરેક ગાય આ આપડે કહીએ કે જે રસ્તા ઉપર અ રસ્તાની ગાય હોય એ ગમે ત્યાં છાણા કરી દે છે. એ જેવું તેવું છાણું હોય છે પણ જે ગૌશાળા ની એ છાણું હોય ગૌશાળાનું એ શુદ્ધ હોય જેનામાં અ ઘઉ નો થોડો પણ સમાવેશ ના થયો હોય જેમ કે રોટલા એને ના આપવામાં આવે એને અ શુદ્ધ અ હા લીલા કલર ના છાતર આવે લીલા કલર ના જે એને સુગડી કે એવું કઈ કહેવામાં આવે જે એને રોજ ખોરાક માં આપવામાં આવે શેરડી આપવામાં આવે જેનાથી એનું પાચન તંત્ર એટલું સ્ટ્રોંગ બને કે જેનાથી એનું છાણ પણ એ એટલું જ મહત્વનું એટલું જ ગુણ ધરાવતું નીકળે અને એ છાણા મચ્છર ભગાડવામાં કામ આવી શકે છે ઘરો બનાવવામાં કામ આવી શકે છે. ઘરના છત ઉપર ઠંડક માટે કામ આવી શકે છે. અને એ છાણાથી ઇવન અમારા ગૌશાળામાં દવા પણ બને છે. એ દવાથી આપણે મનુષ્યને જે હરસમસા થતા હોય એ ઓપરેશન વગર કાઢવાની એટલી શક્તિ ધરાવે અને એજ અમારા જ ગૌશાળા થી અમે શરૂઆત કરી અમારે ત્યાં ચિકિત્સક અમે બેસાડી રાખ્યો જે સર એ ચિકિત્સકે જ શોધ કરી કે આ છાણાનો ઉપયોગ હરસ મસામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે અને આજે એટલું એને સક્સેસ પણ મળી હવે જયારે હું પણ ગૌશાળામાં જાઉં ગાયો સાથે સેવા કરતો હોય ત્યારે ગાય ગાય આપણા માણસો કરતા પણ એટલી સેન્સટિવ હોય છે. કે ગાયને ખબર પડી જ જાય કે મા મારી જે રોજ સેવા કરે છે મારી સાથે જે સમય વિતાવે છે એ માણસો આવી ગયો તમે ક્યારેક લગભગ તો તમે ફીલ કરી જશે કારણ કે તમારો પણ એમ એટલો જ ગાઢ સંબંધ છે ગૌશાળા સાથે ગાયો સાથે કે અમુક ગાય તો એના આંખમાંથી આંસુ પણ પાડી દે છે. ત્યારે એને ઓવરફીલ વધારે પડતું ફીલ થઈ જાય ત્યારે ત્યારે ક્યારેય તમારી સાથે આવો સંબંધ બનેલો છે ક્યારેય
હા ચોક્કસ ચોક્કસ હું નાની હતી મને યાદ છે અ હું લગભગ છઠઠા ધોરણ માં હતી ત્યારની વાત કહું તમને તો એ ગાય જે ને એને વાછડું આવ્યું અને એના બસ કંઈક ત્રણ ચાર દિવસ જેવું થયું હશે અને બાજુ વાળા માસી છે ને કેક બાર ગયા તા એટલે બે કલાક માટે બહાર ગયા ત તો અમને કઈ ને ગયાતા કે તમે જરાક આ ધ્યાન રાખજો અમે આવીએ છીએ એમ એટલે અમારે બે ની વચ્ચે એક જ ડેલો હતો એટલે અમે અવર જવર કરી શકીએ એક બીજા ના ઘરમાં એવી રીતે ફળિયામાં તો ગાય નું વાછરડું હતું તો થોડુંક દૂર બાંધેલું હતું અને એને દોવાનો ટાઈમ જે થઈ જાય ને ત્યારે ના એને અ આપણે પેલા એને દૂધ પીવડાવા મોકલી દઈ ને પછી દોઈએ આપણે
તો એ દિવસે માસી એ કીધું તું કાને છે ને એમનેમ છોડી દેજો તમ તારે ચાલશે એમ કે આજે એનું દૂધ નથી લેવાનું આપડે એટલે એ કઈને ગ્યા તા ને પછી એનો એ લોકો ન ફિક્સ ટાઈમ હોય તો ગાય માતા ના તરત જ ગ ગાયને તો ખબર પડી જાય ભી આ રીતનું છે ને પેલું છોકરું એનું વાછડું સામે ભૂખ્યું હતું. અને એ જોજ થી ભભરવા મંડી જાય એટલે તરત જ અમને અવાજ આવે ને ત્યાં ગઈ અને મેં જેવું વાછરડાને છોડયું છોડ્યું ને એટલે તરત જ માથું એકદમ સરસ ગાયમાં એવું ધુણાવવા મંડે ને એને ગમ્યું કે આ સારું કર્યું તમે કર્યું ગમે એટલે એની એ જે ખુશી હતી ને આપણને ખબર પડે કે તે મારા વાછરડાને મારી જોડે મોકલી દીધું દૂધ પીવડાવા એમ, એટલે એક અલગ જ અનુભૂતિ હતી ગાય ની, અત્યારે વાત કરતા મારા રૂવાડા ઉભા થઈ જાય છે કે પ્રાણીને પણ આપણે પ્રેમ સમજમાં આવે છે મે કે ને એની ખુશી વ્યક્ત તે એના શરીર થી એના હાવ ભાવથી પણ એ વ્યક્ત કરતા હોય છે. અને તમને હું એક બીજું ઉદાહરણ આપું તો અહિયાં શહેરોમાં કેવું છે એક જગ્યાએ એક બહુ જ પૈસાદાર વ્યક્તિ છે મારા હસબન્ડ છે એમના સર છે એ. તો એમને એ લોકોને કરોડોનું કામકાજ ચાલતું હતું. પણ પાંચ છ વર્ષ થયા તો એમને મતલબ કરોડોમાં નુ નુકસાન થઈ ગયું દેવું થઈ ગયું, નુકસાન થઈ ગયું, ત્રણ પેઢથી લોકો વર્ષોથી કામ કરતા હતા. આ જે ભાઈ જે હતા એ ત્રીજી પેઢી ના હતા. પછી અચાનક એમને